કેમ છે? મેં આજકાલ શું પ્લેનિંગ? ચલે છે, ફ્યુચર માટે?
મમજા છું, બસ કરિયર વશેે ઘણા વિચાર રહ્યો છું. તને પાન એવું લાગુ છે?
હા, યાર. હવે, સ્ટડી સાથે સાથે કરિયરની ચિંતા પણ થવા લાગે છે.
તારી પાસે કોઈ સ્પેસિફિક ગોલ છે?
હા, હું ગવર્મેન્ટ જોબ મેળવવા માગું છું. મારી ઈચ્છા છે કે એ સ્ટેબલ કેરિયર હોય.
સારી વાત છે, ગવર્મેન્ટ જોબ સિક્યોરિટી પણ હોય છે. અને રિસ્પેક્ટ પણ.
તો છે.
હા, આજકલ તારીખ એક્ઝામ લાખો કેન્ડિડેટ હોય છે.
તે જે. પુ જો જે રેગ્યુલર સ્ટડી કરવો ને. પરયાત્રા કરું છું.
કેટલા કલાક સ્ટડી કરે છે રોજ?
લગભગ ચાર થી પાંચ કલાક. સેલ્ફ સ્ટડી કરું છું, એક્ઝામ નહીં હોય તો. વડું પાન કરી લીઘું. તારો ગોલ શું છે?
હું હજુ એક્સપ્લોર કરી રઉ છું. કરું, એક લો ફિલ્ડ મે. જવાના તે છે, કંઈક બિઝનેસ કરવાનો વિચાર આવે છે.
આ તો ભી અલગ ડાઇરેકશન છે.
હા, એટલે થોડા કન્ફ્યુઝન છે.
મને લાગે છે કે પહેલે તેરી સ્ટ્રેન્થ સમજ.
સહું મતલબ?
જે કામ ન તેરો ઇન્ટરેસ્ટ હોય અને જે મે તું નેચરલી સારો હોય. એઈ તરફ જાઉનું.
હા, હા, લોજિક છે.
ઘણા લોકો બીજનેસ જોઈ ને કરિયર પસંદ કરે છે, અને પછી પછતાય છે.
સાચી વાત. મેરા એક કઝન ઈ પણ પ્રેશરમાં હોય. તને ગામે ના
આ કરને, કરિયર ડિસિઝન બઉ જ સમજી વિચારીને લેવું જ. જોઈએ.
તારી ફેમિલી તારો સપોર્ટ કરે છે?
હા અમારે પેરેન્ટન્ટ્સ કઈ છે કે જે કરવું હોય એમે પૂરી મહેનત કર
મારા પેમાં પેરાન્ટ પાન એવું જે કહે છે.
આજકાલ સ્કીલ પેન બહુ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે.
હું ઈંગ્લિશ ઇમ્પ્રુવ ઘણી ગાઈમે હેલ્પફુલ બને છે.
હમ. કોમ્યુનિકેશન સ્કિલ કમ્પ્યુટર નોલેજ અને પ્રોબ્લેમ સોલ્વિંગ પેન જરૂરી છે. છે, હું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કર પરણત કરી, રહવ છે. શ
હ
બહુ સારી વાત ઈંગ્લિશ ગનીજાય હેલ્પફુલ બને છે.
હ તને લાગે છે એક કે માર્સ
નહી માસ ઇમ્પોર્ટેન્ટ છે પણ સ્કીિલ અને ડિસ્પ્લિન પણ જે ઇમ્પોર્ટેન્ટ છે.
હું પાન આ વાત સાથે સહમત છું.
આજ કલ ઓનલાઈન કોર્સ પેન અવેલેબલ છે.
હા ઘણી નાવી વાસ્તુ ઘર બેઠા શીખી શકાય છે.
પેન એક પ્રોબ્લમ છે. લોકો કોર્સ ખરીદ લ લે છે પેન કમ્પ્લીટ નથી કરાતા. નોલેજ કરતા ઇમ્પ્લિમેન્ટેશન
પ બિલકુલ. મારી માથે ફલતા એટલે ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ અને ફેમિલી ન સાર જીવન આપી શખુંવે.
બહુ સરસ જવાબ.
હમ
ચળીસ હજાર મેરી માતે સફળતા ઇતરે ગોલ અચીવ કરવું અને
અને નેસફ ની સફળતા થોડું ડારે લાગે છે.
ક્યારેક લાગે છે.
પતનાને કરવું કરતા ફેલ તું વેચું છે.
આ માઈન્ડસેટ ખુબ સ્ટ્રોંગ છે.
હા ઘણા સક્સેસફુલ લોકો પહેલા ઘણી વાર ફેલ થયા હતા.
અચછી વાત.
તને લાગે છે કે સોશિયલ મીડિયા કરિયર ને અફેક્ટ કરે છે.
હા જો કંટ્રોલ મે વાપરે તો ફાયદો છે. પેનું વધુ વાપરો તો સમય ન વેસ્ટ છે.
માને પાન કરાક મોબાઈલ ડિસ્ટ્રક્શન બાને છે.
હા બાંદા સાથે એવું થ છે, પણ ડિસિપ્લીન રખવું પડે.
કરિયર બનાવે માટે સૌથી મોટી વાસ્તુ
મોટિવેશન રો નથી આવતું પણ ડિસિપ્લન હોય તો કામ
કની ફેમસ બસ કરિયર બનાવવા માટે સૌથી મોટી વાહ આ લાઈન મને ગામ છે.
અને બીજી વાસ્તુ પેશન્સમ કારણ કે સક્સેસ કે એક રાત મેં નથી મરતી
બિલકુલ લોકો રિઝલ્ટ જલ્દી જવું છે.
પેન બસ્તા વિકતા મા વાસુમી મહેનત લગે છે
તને પાંચ વર્ષ પાછી તારી જાત ને કયા વાવું છે.
હું ઇરછું છું કે મારી પાસે સારી જો હોય છે કોન્ફિડન્સ હોય અને ફેમિલી ને સપોર્ટ કરી શકું આંદે તું
હું ઈચ્છું છું કે ફાઈન્સલી ન્ડિપેન્ડેન્ટ હો આના મારી ફિલ્ડ એક્સપર્ટ બની જાવ
આ અચીવેબલ છી જો રોજ મહેનત કરીશ.
હા વાત સપનાની નાથી રોજની એક્શન નીચે
એક્ઝેક્ટલી ના કદા રોજાના સ્ટેપ્સ જેમ મોટા રિઝલ્ટ આપે છે.
હજી તારી સાથે વાત કરીને ઘની ક્લારીટી માલિક
મને પેન કરિયર વિશે વાત કરવી હમેશા યઝફુલ હોય છે.
ચલો હવે નું નીકલું થોડા સ્ટડી બાકી છે.
મેરી પ્લેન સ્ટડી સેશન શરૂ કરવી છે
હ હ બેસ્ટ ઓફ લક ફ્યુચર હ માટે
તને પેન બેસ્ટ ઓફ લક
હમ્મ ઓર થારે ઘર મે સબ ઠીક છે.
હા મારે ઘર મે સબ ઠીક છે. ઓર
અચ્છા તારી છોટી બહેન કી શાદી થી વો કસી ગઈ છે?
મારી છોટી બહેની મજા મે છે ઉસકી શાદી ભી ફન લાગ રહી એ
કે મોટા લે છે
તુમ ગુજરાત સે કભી આઈ છે, તુમ ગાવ જાઓ તો બચાઓ
અીભી તો ન જાઉ બચાઉ બાદ મે જાઉ મે બચાઉ ઓ
ઔ કે ચાલે હ તારી જિંદગી મે
જિંદગી મે તો બસ ફન ચાલે
આપણે માત્ર એવો મત જામે રહો ટેન્શન નખો લેવુ જિંદગી કી
હમ્મ સઈ બોલે છે તું કે રખા જિંદગી મે એ નાથ આપના રાકેશજી
રાકેશ કી મેં ભી સુને છે કે એ બેસ્ટ ઓફ એના કરિયર લગે છે આજ તેરી સાત વાચી કરે ને ઘણી કલરિટી માલી
ચાલ તો રાહુલ છે
અરે મક આ બો શી જરૂર મહેનત કરતા રચ્યો
હમ્મ મલતે છે ફોન કર લયો ઘરસે તો
હા મેં તો ફોન કરે છે પર તું જવાબ કોણી દેવે છે
મેરે ફોનમાં રિચાર્જ ખતમ હો ગયા છે હાજી કરવાયા છે વેલિડિટી ભી ખતમ હો જતી છે
કોઈ ના છે અગે પૈસા ક કમી પડે છે તો અમીરસે માગે
ના ના રિચાર્જ કી તો કરવાના પડે છે આવજો આવજો ફારી માનીશું સા શ્રીય કાલ